હમમ મળે નિતો બીજું
શું તમને શું ટીવી જોવું ગમે કે વાંચવું ગમે?
વાંચવું જ તમને ગમે ને.
હે
વાતો કરવી તો ગમે ને.
હા.
હમમ.
હા અમને તો ટીવી જોવાનો શોખ છે.
એ તો અમે કરવાનું
ના પણ અમુક ને એલે પૂછી તો પડે ને ફોન કરીને અમારે કે તમને હું જોવાનો શોખ શે કે શું વાંચવાનો, ટીવી જોવાનો એમ
હમમ.
તો ખબર પડે ને કે આ બેનને એટલું એમ ખબર કે શેનો શોખ છે ટીવી જોવાનું હોય તે જોતા હોય તો કંઈ કેને શોખ હોય તેમાંથી હું કઈક જાણવા હું છે તમને કીયો તો ખબર પડે કઈક.
ટીવી ને અમને વાત કરવાનો શોખ છે.
હા તો વાતો કરો બીજું હું.
હમમ.
તો ગોતો નવીન વાતો તો બીજું કંઈક કેવો અમને. વાત માં
હમમ હમમ એ યોજને હાલે કે ના
હા હો અમારે તો કામ હાલે જ છે હમણાં.
હમમ.
હમણાં અમારે મંદી હાલે છે કામમાં.
કેમ? વરસાદ ને લીધે
હા હો અત્યારે અમારા વરસાદની સિઝન માં મંદી જ હોય. ભેજ ના હિસાબે આવું ન થાય કાટ લાગી જાય
હમ
બઉ વરસાદ જેવું હોય તઈ નો થાયને આમ થય કેમ કે આ વર વરસાદના હિસાબે ઓલું એનું માર્કેટિંગ એ બંધ હોય
હમ વરસાદ ના લીધે
ટ્રાન્સપોર્ટ મોકલવાનો જવા હોવાની એ બંધ હોય અને ભેજના હિસાબે ઓછું રાખે હોય પણ થોડું એમ
હમમ
અત્યારે પેકિંગમાં ને એમાં વધુ પછી હાલતું હોય.
હમ તો અત્યારે પછી પેકિંગ નું કરે કે આજાલે
ના નો હોય ત નઈ લઈ આવવાનું તઈ ઘરનું કામ પતાવી લેવાનું.
હમ
ક્યાંક ફરી આવવાનું ક્યાંક જઈ આવવાનું એવું બધું કરી લેવાનું ટાઈમ મળે તો
હમ
ન હોય તો તેમજ કરવાનો પછી હોય આ એક મહિનો તો જ એમજ હાલશે
હમ
થોડાક દી આવે ને થોડાક દી ન આવે હમણાં તો કઈ કામ છે નઈ ના ભૂલાય ગયું.
પૂછી લેજે
એના પણ નંબર એને એક ફ નંબર ગોઈતો તો હવે બીજે ક્યાંક છે ને એશે બુકમાં લખેલો એ નંબર મા બે નો હતો એટલે ઓલાને પૂછી લેશે ઘરવાળાની એ પછી આફડા ફોન કરાવી છે મને એનો આ એક નંબર તો નથી લાગ તો મેં સેવ કર્યો નહી એમાં એવું છે એને તેન પાસે સાદો ફોન હતો. જોકે હજી લગભગ સાદો જ વાપરે છે.
હમ
એને પેલા તમે ફોન કર્યોને ઘણો એક ટાઈમ થઈ ગયો તઈ કેતી મારે ફોન ખોટકા ખોટ સેઈ કે
હમ
બસ પાછા વળે હું થયું હોય એ અને થોડુંક એને મિસ્ટેક વાળું આલે ઘરમાં પ્રોબ્લેમ એટલે એ ન ઓલું કરે ખરે એટલેને ઘરવારાને જ ફોન કરવો પડે.
હા એને ઘરવાળાને ફોન કરેલા કરાવેને ખબર જ હોય કે આજ છે એમ તો ઓળખતા જ હોય.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
એટલે એની પાસે નંબર તો હોય છે એ હોય પણ લાગતો નથી એમાં શું હોય? તઈ એ મને એમ કહેતી હતી કે માર મોબાઈલમાં વાંધો હશે હવે પછી એને તો હમો થયો હોય કે ન થયો હોય એને પછી બોઉ કઈ જરૂર ના હોય ને એટલે નો કરાવી દે
હ બાઈને તો શું જરૂર હોય મોબાઈલ ની કા
અમુક એવા માઈન્ડ વાળા હોય ને એ બધા થોડા કે આપડે ઘરે છોકરા હે હ કામે જવું હોય વેલા મોડું થયું તો આપડે ઘરે ફોન કરવો હોય તો કામ આવેને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
એ હજી જૂનું વિચારવાની રાખે એને જૂની વિ વિચારવાણી ઉપર બધું વિચારવાળા કે એને હુંય સાદો ફોન દેવાનો પેલા એને પ્રોબ્લેમ ઘરમાં થઈ ગયેલા અને થોડોક ટાઈમ વહી ગઈ હતી. એને મમ્મીને કરે એટલે બઉુ એટલું હેલું એમ એટલે એને નો પછી ઓલું સેટિંગ થાય એટલે પછી ક હેડફોન બુક તો ઈ દરોજ જોવે ને બધું કરે પણ આપડે તો આપણા કામ આટું કર્યું હોય ને એટલે વાધો ન આ આવે પણ એમ પૂછ લેને ઘરવાળા ને એમ તો વાંધો ન
ખોટું ચેક ને પછી એના મોબાઈલ કરતા હોય ને
એટલે હું પછી એમ કામ સિવાય ફોન ન કરું એમ
હા
તે કામ બોય એવું કઈ હોય ને તો એને ફોન કરો બાકી ન હ એમ ફોન ન કરું ન કર સેજમાં હગા છે મારે તાકી છેને બેન થાય છે
હમ
એ તો બે કેટલા વરષ થયા એની રેવા આવી ને તેડુની નહી જ ચાલુ કર્યું છે એને
હમ
ઈજ કરે છે આ ઓલા ઘંટી કોથળીનું જ કામ કરે છે એલે ને એને બીજા કોકનેને તે એ ત્યાં મારી મમ્મી ગામ ના જ છે એને એ દેવરાયું હતું તો એને કઈ ભેગું નહોતયું એમાં કે મને નથી ફાવતું એને પહેલે થય બ્લાઉઝ ને એવું સીવેલું હોય
તો એના પછી આવું ના ગમે બ્લાઉજ બે કર લઈ તો પાંચસો કામ થઈ જાય એ અઢીસો હવે અઢીસો ચાલે ચ સિ લઈ આપ
ઈ ખાલી એક એક બ્લાઉજ સીવે ને તો એનું એને કામ નીકળી જ બરોબર
હા
એનું એટલે એને પછી સો રૂપિયાનું કામ થાય અને કદાચ ઈ પ્રમાણે ભાવ હોય તો તો એ ન ભેગું થાય ને ઓલુ એન શું હોય કટિંગ કરીને સિલાઈ જ મારવાની અને આમાં એવું થાય કે જથ્ા બંધ હોય આ માલ એક જ હરખો બરોબર એટલે પેલા એક હરકી પેલા બધા એમાં ઓલી કરેલી એકને એક બાજુ ને એક સાઈડ નાખાઈને ફાવારી લઈએ પસ પાછું બીજી સાઈડ નો નેફો ફવારી લઈએ પછી રબડ નાખી ને પાસેમાં સિલાઈ મારવી પડે ને ભંટીને કવર હોય જોજે પાછું રબડ નાખી છેલેે અને પાછું એ બે જોઈન્ટ કરે સિલાઈ શ છે તમારી પડે ને બેને જોઈન્ટ કરવા એટલે એ પાછું લેવું પડે અને પછી અને હમ તેલીને એમાં રોબડ મારીને જાવા દે હાંકેલામાં ક કે કાઈ હોય જ નહીં
હમ
પણ એ તો એ એને નો ભાઈી કે આમાં વાર બહ લાગે ન થાય ને પણ હું બલાઉજ શિવેલા હોય ને થોડું થાય અને આને બ્લાઉજ ન ફાવતું હોય બરોબર
આપને અઘરું લાગાગે મને એ નથી ફાવતું જો બ્લાઉજ કે અમારે કોઈ અહી સીવતું નથી લેલાઉજ તો
તારે ક શીખવાનો એક વર્ષ નો મેળ ના આવે ને
એટલે જ ને અજ ચીન પછ એટલે કામ ન મે ના આવે બીજો તો શીખવા જવાનું કઈ
એ થ હમેરા આવે એમ
હમ
પેલા તો પેન્ટ ને એવું થશે ને
પેલા પેન્ટ કતીચમાં નેમાં મમ્મી ની પેન્ટ બનાવતી પછી વચમાં હું આ સીટું લઈ આવી હતી એના હલા રૂપિયા આવતા તો એઈ અ કઈ નથી આવતું સીટું તો એનો ભાવ સારો આવતો હારા સાત રૂપિયા
હ તો એમાં કેટલીક વાર લાગે છે
એ મા તો અ થઈ જતું એ ખાલી બસ ચોરા આપડે હોય ને કે ફોર વ્હીલર ની સી્ટું હોય ને એ તે આખાદી ની પચાક જેવી તો નીકળી જ જાય બધા ના હાલત સરા આવતો હોય ત્રિ જેવી તો થઈ જ જાતિમાં.
એના હા હાથતો આવતા ઈ હેલું જ નીચે ખાલી ઓ માયક કેવાય હું કેવાય હા. એઈ બેપોટા મારવાના હતા, હ વેલક્રો છો વેલક્રો બે મારવાના અને બસ ઉ પર ચોરસમાં કરવાની સિલાઈ, ચોખઠા કરવાના એવા એ લીટા કરીને આપ
હા એટલે ખાલી એની ઉપર જ આપણેે સિલાઈ મારવાની એટલે આડા હોડી કઈ જાય એ નહી.
હા એની ઉપાય જ મળવાની અને ઈ એક સીટ આપે પંચ ની એ વચ્ચે દેવાની પંંતની સીટ.
હમ્મ.
એ કરતી તો અમા એ એ કૈ છે નહી. બસ આવું એ જોય ને કામમે એક ધારું.
અત્યારે અત્યારે કામમાં એવા કામમાં કઈ છે જ નહી.
હમ્મ, હમ્મ. ચણના ઉપાય હા પૂછી લે તું મે. જમ્યામાં પછી જવા અમા બે તિથા બંધશે પાછ પલા બે દઈ આવતા.
હા પણ અત્યારે હવે બધામાં ભાવ વધી ગયો છે બરોબર પછી થી આપણે આપણે દોરા લેવા જઈએ એટલે આપણે ભાવ વધવાનો. અને ઓલા સામે વાળાને ન દેતા હોય કંઈક એમ પાછું વાર લાગે એમ.
હમ્મ.
ભાવ તાલ કરવાય. ઓલા ડાયરેક કંપની વાળા આઈ હતી ડાયરેક્ટ તો વધારી નથી દેવાના. અમુક વસ્તુ આપડે જોતી હોય હોય છે, દોરા છે તો દોરામાં તો ભાવ બધી વસ્તુ ભાવ વયધો એટલે દોરામાંય ભાવ વધવાનો.
પાંચ ની કોકડી આવતી હવે હાથ ની થઈ ગઈ કોકડી.
હા સાત રૂપિયા બે રૂપિયા વધી ગયા હવે ઈ બે રૂપિયા વેધા બરોબર?
હમ્મ.
હા એમાં બે રૂપિયા વયધા તો આપડે હામે આમાં કઈ પાસુ વળતું ન હોય ને એટલું. વધારો આપડે કેટલો નીકળે ને હા તો આપડે પછી આમાંનો તું હોય એટલે આમે વાળો એવો હિસાબ કરીને ન લઈ આવતા હોય.
તે અમે એમ જ હિસાબે એક કોકરી અમે કરી ને તો પાંચ જણ્યા છેયા એક કોકરી માંથી. તો પછી આપ તો તું હું વાહે કોકડ્યું લીતા કર પછી પાવળટ બ બ.
હા તો પાછો લાઈટ બિલ બી કાઢવું પડે ને?
હા લાઇટ બિલ તો પાંચસો રૂપિયા હાલો ગણીએ આપડે. પણ તો એ મહેનત હોય એ પ્રમાણે તો
પાંચ હજાર વાહે. ન નહી આલો વાંધો બધું કાઢતા આપડે પાંચ હજાર વા ત્રણ હજાર વધા તોય આપણી મહેનત ના ગણાયને. કે ત્રણ હજાર બધું આપડો ખર્ચ કાઢતા આપડે બે હજાર એ વધવા તો જોઈએ ને? એમ. ઓલો ભાવ વધેને આ નો થાય આમાં.
એ તો
એટલે અમુક વસ્તુ ઈ સામેથી જ ન લઈ આવતા હોય.
હમ્મ. આહા હાત વારૂ હતું ને એઈ ભાવ. ઈ સારું હતું આથવા સીખ નું કામ હતું ને. એમાં હા હાજ રૂપિયા આપ અહી પાંચ રૂપિયામાં ઊ દે હતી. વજમાં ભાઈ હામાં કઈ આવતું નથી હું.
તો હાડા હા તો આ હતું
મને હા અ હું પાંચ માહ જ હતી એ તો હાડા હાથ મને આપતા અઢી રૂપિયા હું કાઢી
અઢી રૂપિયા હ તો ઈ ફેર પડે ને જેટલી સીટ ટુક એની ઉપર થા આપ અંદાજ હોય જ.
સીટું ને અંદાજ આપે જો કય નઈ ને તોય હાલતું મારે એમ હાલ વાાલ રાખું હવે હમ્મ હમ્મ